હલો. હા કેમ છો?
બસ મજામાં કેમ છું?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
શું કરો છો?
કંઈ નહીં બસ આ જ છોકરાઓને જો એક્ઝામ ચાલે છે તો એમનું જ બસ એમને થોડુંક રેડી કરાવતી હતી એક્ઝામ માટે.
હા હા એ બહુ જ જરૂરી છે ભાઈ બચ્ચા બાળકોને એજ્યુકેશન માટે આટલા કેટલું ટફ કો ટિશન થઈ ગયું છે એટલે ટફ કોમ્પિટિશનમાં બાળકોને હમણાંથી એમને ટ્રેન કર કરવુ બઉ જ જરૂરી છે.
બિલકુલ સાચી વાત છે તમારી અત્યારનું એજ્યુકેશન અને પહેલાંનું એજ્યુકેશનમાં કેટલો ફરક પડી ગયો છે અત્યારે એટલું ટફ થઈ ગયું છે ને છોકરાઓના જે સિલેબસ પણ તમે જોઈ લો કેટલા ટફ આવે છે કે મતલબ આપણે પહેલાં શીખવું પડે પછી એ લોકોને .
હા સાચી વાત છે હું બી મારા બે બાળકો છે બંનેને હું પોતે જ ભણાવું છું અને એમના એજ્યુકેશન માટે એટલું મતલબ કોમ્પ્રોમાઈઝ કરવો જ પડે છે કે ભાઈ જે આપણને ન આવડતું હોય ને એ બી પોતે શીખીને પછી એમને એનું એજ્યુકેશન આપવું પડ
હા હા અને હમણાં એજ્યુકેશનનું મહત્વ વ પણ બહુ જ છે પણ મારા મતે છે ને એજ્યુકેશન એ માત્ર પુસ્તકી જ્ઞાન હોવું એટલું જ જો જરૂરી નથી એ પુસ્તક આ જ્ઞાન સાથે સાથે આપણને લાઈફમાં સાચું શું છે ખોટું શું છે સહી ગલત ની પરરખ કરતાં પણ માણસને આવડે નેં એ પણ ખૂબ જ મહત્ત્વનું છે
હા જેમ કે આપણે અહંયાનું એજ્યુકેશન એવું છે કે લોકો ડિગ્રી લઈને બી એટલા સક્ષમ નથી કરતા અને બીજ જ્યાં બીજી કન્ટ્રીમાં કેવી રીતે કે લોકો અમ ભણવાની સાથે સાથે જ અર્નિંગ પોઈન્ટ પણ આઈ જાય છે
હા એટલે જ કે આપણા ગુજરા કહેવત છે ને કે ભણતર ની સાથે ગણતર પણ એ એટલું જરૂરી છે એટલે તમને એજ્યુકેશન શિક્ષણ તો મહત્ત્વનું છે જ પણ એની સાથે સાથે તમારે છે ને એક્સ્ટ્રા એવી કંઈક લાાઈફ સ્કિલ્લ્સ હોય ને એ પણ તમારે શીખવી ખૂબ જ જરૂરી છે કે જેનાથી ભવિષ્યમાં તમે ઓર સારું અર્નિંગ કરી શકો હ એટલે એજ્યુકેશનનું મહત્ત્વ તો બહુ જ છે હમણાં તમે જોુઓ ને કેટલી બધી મોટી મોટી ડિગ્રીવાળા પણ લોકો બેરોજગાર છે
હા બહ જ એના અને જેના પાસે સ્કીિલ હોય ને સ્કીલ સાથે એજ્યુકેશન બહુ જરૂરી છે એટલે ખાલી ભણતર એટલે ખાલી ગીતા બી જ્ઞાન જ નહીં એના સાથે આપણને વાસ્તવિક જ્ઞાન ન બી મહત્વ હોવો જોઈએ વસ્તુ વિજ્ઞાનનું બી ભાન પડવું જોઈએ એના થી આપણે આગળ વધી શકીએ સારી રીતે
બિલકુલ સાચી વાત છે મારી આજુબાજુ એવા ઘણા ઉદાહરણ છે જો મારા માટે એજ્યુકેશન તો એક ખૂબ જરૂરી છે પણ મેં મારી આજુબાજુ એવા ઘણા દાખલાઓ જોયા છે જેમ કે એમનો ભલે એજ્યુકેશન એટલી હાઈ લેવલનું નથી પરંતુ એમનું એટલું શાર્પ માઇન્ડ એવી એવી અલગ અલગ સ્કેલ એમનામાં છે ને કે આજે એ લોકો એટલા મોટા મોટા બિઝનેસ લઈને બેઠા છે
હમ હમ
હા એટલું આપણને ભણતરની સાથે લોકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એ પણ આવડવું ખૂબ જ જરૂરી છે
હા સાચી વાત છે એટલે માણસના મતલબ ખાલી ભણતરનો એટિટ્યૂડ અભિમાન નહીં આવવો જોઈએ કોઈ દિવસ કે આવો ભણતર અમે ભણતર જસ્ટ કેટલા બધા એવા લોકો છે કે જે જેમના પાસે એજ્યુકેશન છે પણ એજ્યુકેશન સાથે સં એનું સંસ્કાર નહી અછત થી એ લોકો બી બહ પ્રભાવી થાય છે એ એનો બી બહુ પ્રભાવ પડે છે
હા બિલકુલ સાચી વાત ખરો એજ્યુકેશનનો અર્થ ખરો શિક્ષણનો અર્થ એ જ છે કે તમને પુસ્તકી જ્ઞાનની સાથે સાથે તમને સમાજમાં કેટલા વ્યવહારિક છો તમને સહી ગલત નહીં કે આ સાચું છે આ ખોટું ું છે માણસ પારખતા તમને આવડું
હા પાર ખ આવી જવું બહુ જરૂરી અને એ એક વાત આવી બી છે કેે એક એજ્યુકેટેડ પર્સન હોય એ અને એક અનએજ્યુકેટેડ પર્સન હોય એ બંનેમાં ના વિચારોમાં અ આનો ભણતર ન તો મહત્વ થાય છે સંસ્કારનુંું બી મહત્વ થાય છે પણ એ કેવી રીતે પછી જે જે એક એક એવું હોય માણસ કે જેના પાસે એજ્યુકેશન ન હોય અને એક એવું હોય જેના પાસે એજ્યુકેશન હોય અને એના પાસે સમસ્યા આવેને તો એ સમસ્યામાં એનું એજ્યુકેશન એના એને કામ આવી શકે છે આગળ
હા એ વાત તમારી બિલકુલ સાચી છે આપણે તો છોકરાઓને જો ભણતર પર ધ્યાન આપવું જ છે અત્યારે તમે જોયું ને એ લોકોનું કેટલું બધું ટફ થઈ ગયું છે એજ્યુકેશન
હા બહુ સ્ટોફ થઈ ગયું છે અને કે એટ કેટલા કોમ્પિટિશન બી એટલા એવા ઉદાહરણ બી આવ્યા છે કે જે દસમ ભણતા છોકરા છે ને એ બી આજના ટૂલ્સ અને એવું બધું ઓનલાઈન અર્નિંગ કરી લે છે છે અને એવું બધું જ્ઞાન બી બહુ છે આજના બાળકો બી બહ ટેલેન્ટેડ છે એવું બી આપણે કહી શકીએ છેએ
હા બિલકુલ સાચ કેમકે એ જો આ લોકો સર ખાલી પુસ્તકય જ્ઞાાન જ નહીં એવી રીતે આ લોકો જો આવી રીતે હમણાં કેટલી બધી નવી નવી જે ટેકનોલોજીનો આિષ આવિષ્કાર થયો છે એના માધ્યમથી એનો યુઝ કરીને એ પોતાના માઇન્ડનો યુઝ કરીને નાના નાના છોકરાઓ પણ એટલા સારા સારા એક્સપેરિમેન્ટ કરે છે
હા સાચી વાત છે અમારે અહિયાં એક એક ઉદાહરણ છે શોકરો બાર સાયન્સમાં છે અને હમણાંથી એના મતલબ કોન્ટેન્ટ અને કોન્ટેન્ટ રાઈટિંગ કરીને અને વિડીિયો એડિટિંગ કરીને એ ડોલર્સ માં પૈસા કમાવે છે એ છોરો એક છોકરો એ હમણા જસ્ટ બાર સાયન્સ એને કરી દ ને અ એને એજ્યુકેશનમાં થોડું એટલું બધું નોલેજ થઈ ગયું છે ને એને કે ભાઈ એને મમ્મી પપ્પા ને શીખવાડે છે કે તમે આ પ્રમાણે કરો તમે એવી રીતે કરો એવું એક જ્ઞાન આપે છે
કહેવાય છે ને અને મને છે ને અત્યારના એજ્યુકેશનનું મને છે ને થોડુંક ચિંતાજનક પણ લાગે છે પણ મેં જોઈ છે આપણે દરેક મા બાપ ઈચ્છે છીએ કે પોતાના છોકરાને સારી સ્કૂલમાં ભણાવે સારું એજ્યુકેશન એને આપે પણ તમે અત્યારનું ફીસ જોઈ છે કે કેટલી હાઈ લેવલની સ્કૂલવાળાઓ ફીસ લે છે એક જાતના એજ્યુકેશનને એક બિઝનેસ
બિઝનેસ બનાવી નાખ્યું છે અને જે પ્રમાણે ફીસ લે છે એ એ પ્રમાણે વળતર નથી આવતું છોકરાઓમાં એટલું જ્ઞાન નથી આવતું ઓનલી ઓનલી ખાલી કે છોકરાઓને બુક ખાલી એટલું સિલેબસ કમ્પ્લીટ કરાવવાનું એ ટાસ્ક રહી જાય છે એમનું
બિલકુલ એટલે તો સરકાર પણ આ બાબતે ઘણા બધા પગલા લઈ રહી છે સરકારે એક તમને ખબર જ હ ઈ પાઠશાળા કરીને વેબસાઇટ એમણે ઓપન કરી છે એ ઈ પાઠશાળામાં તમે કોઈપણ સબ્જેક્ટ કોઈપણ બુક્સ તમે એ વેબસાઇટ પર જઈને તમે વાંચી શકો છો તમારે જે જ્ઞાન જોએ તે તમે પ્રાપ્ત કરી શકો છો
હા
એટલે સરકાર પણ એવી ઘણી બધી એમણે એવી રીતે વેબસાઇટો બનાવી છે એક એવી એપ પણ છે હું તમને પછી એના વિશેે જાણકારી આપીશ કે તમે એ વ એ એપ પર તમારોું વોટ્સએપ નંબર નાખો તમે તમારું જે પણ કોઈ પણ સમસ્યા હોય તમારા છોકરાઓને સ્કૂલ સ્ટડી રિલેટેડ હોય ખાલી એનો ફોટો અને જે લખાણ એકદમ સરસ ક્લિયર હોવા જોઈએ બસ તમે એ એમને આપી દો છો ને તો આખું તમને એનું સોલ્યુશન કરીને તમને વાટ
હા હા એટલે સરકાર બી બહુ એના પ્રત્યે કે જે ભણતરમાં બહુ આપ આપણને મદદ કરે છે એ પ્રમાણે આવા
બધું છે કે હા એજ્યુકેશનમાં ઘણા મદદરૂપ થાય છે હા અને અત્યારે તો આ જે સોશિયલ મીડિયાનો જે તમે જેમ કીધું કે એક છોકરાએ સારા કન્ટેન્ટ બનાવીને ડોલરમાં કમાય છે તો અત્યારે યુટ્યુબ પર એવા ઘણા બધા એજ્યુકેશનને લગતાં ખૂબ જ સરસ સરસ ચેનલ્સ છે કે જે તમને તમારા એજ્યુકેશનને લગતાં કોઈ ફિલ્ડમાં આગળ વધવામાં તમને કેટલા મદદરૂપ
જો આપણા પાસે ઓનલાઈન ક કનેક્શન હોય ને તો બહ બહુ બધા એવા કે એવા કોર્સેસ છે જે બિલકુલ ફ્રી છે આપણે ખાલી સમય આપણું સમય આપીએ તો આપણેે એવી બધી સ્કીલ્સ ડેવલપ કરી શકીએ એવ એવા બધા બી પ્લેટ ફોર્મ છે હમણા તો સોશિયલ મીડિયાની માધ્યમથી
હા બિલકુલ બિલકુલ બસ આપણે એનો સદુપયોગ કરતાં આવડવા જોઈએ અને આપણે જે પણ વિષય આપણને ભણવો બસ થોડી એની જાણકારી લેવી જોઈએ લોકો પાસે થોડા જે આપણાથી એક્સપિરિયન્સ આપણા સિનિયર હોય એમની પાસે થોડી જાણકારી લઈને બધું વ્યવસ્થિત રીતે આપણે કરીએ ને આપણા એજ્યુકેશનને થોડો સમય આપીને તો આપણે જીવનમાં ઘણા આ આગળ વધી શકીએ છીએ
હા સાચી વાત છે અને એજ્યુકેશન ન તો મહત્વ છે જ આજની પહેલાથી છે જો મહાત્મા ગાંધીને એ બધું પહેલા વિદેશમાં જઈને ભણીને આવ્યા તો એમને એમને જ્ઞાન થયું કે આપડા ભારતના માણસ કેટલા પાછો છે અને બહાર કેવું કેવી રીતે અ બધું ચાલે છે અને એ પ્રમાણે આપણે અહિયાંયા એમને બધું અ કર્યું હેના
હા બિલકુલ એજ્યુકેશન તો જો વર્ષોથી થી શું સદીઓ થી ચાલતું આવ્યું છે અત્યારે આપણે આ સ્કૂલ કોલેજીસને બધા છે પહેલાંના જમાનામાં આપણા ઋષિ મુનિઓના ટાઈમ પણ એ લોકો કેવા આશ્રમ આશ્રમો બનાવીને જે શિષ્યઓને ભણાવતા હતા જ ને એ એટલે સદીઓથી એક આ એજ્યુકેશનનું મહત્ત્વ તો
હા હા પેલા આ આ્રમમાં ભણતા બાળકો અને પ્રમાણે બધી રીતે સ્કીલ શીખ આ રાષ્ટ્રમાં રહીને કે કઈ પ્રમાણે સર્વાઈવ કરવું અને એ બધું શીખીને પછી આગળ કેવી રીતે વધવું કેવી રીતે કોઈ વિદ્યા ને એક જેમ કે ધનુષ વિદ્યા કોઈ બી એક વિદ્યામાં કેવી રીતે પારંગત થવું માતા પિતાથી દૂર રહીને અને પછી એવું એજ્યુકેશન પ્રાપ્ત કરવો
બિલકુલ અને મારા માટે તો ખરું એજ્યુકેશન તો એ જ છે કે તમે ભણતારની સાથે પણ લાાઈફમાં તમારા સમાજને તમારા અમુક જે જરૂરિયાતમંદ લોકોને તમે કેવી રીતે મદદ કરો છો તમે કેટલા ઉદાર દિલના છો એ પણ ખૂબ જ જરૂરી છે
હા હા એટલે સંસ્કારો બી બહુ હોવા જો
સંસ હા સંસ્કારો બી બહુ હમ બિલકુલ સાચી વાત કરી તમે
હમ એટલે માણસમાં પણ સંસ્કાર બી સમય પ્રમાણે જેવી રીતે બાલક ઉછેરાય છે ને એવી રીતે ધીરે ધીરે એનામાં એ આપણને જોઈને અને બધી જ્યાં બી એક્સપિરિયન્સ કરીને જ થાય છે બધું એમ અનુભવ થી જ શીખે છે
બિલકુલ અનુભવથી જ બધું શીખાય છે